હલો કેમ છો મજામાં?
હા, બસ મજામાં.
બરાબર કઈ નઈ આ જોઓ ને અમારા જે સિરીમાં છે ને બધા ઝઘડા પર આવે છે. કુતરા ને બિલાડા આમ કરે છે. તેમ કરે છે એમ કરીને એ લોકોને ખબર નય કેમ બોલો બોલો
અત્યારે-અત્યારે આજ બધું ચાલે છે તય દિલ્હી માં બી આવું થયું હતું ને કુતરા માટે.
અરે હા અમારે તો અહિયાં ખબર નય કેમ આ લોકોને શું તકલીફ છે, કુતરા બિલાડાથી. મતલબ અ કઈ બી નાખીએ કરીએ તો કે નાખવાનું નહી ગાય ને બી નાખીએ કરીએ તો બી નાખવાનું નહી અને તમે જો. શું તો અહીં આજુબાજુ બધા પૈસા વાળા લોકો છે. બધા જ પણ બધાને ના ગાય ની રોટલી નાખ શે ના કુતરા ના ખશે ગાય જે નાખશે ને એમને પણ ધમકવાનું ચાલુ કરી દેશે અને ધમકી એવી આપશે એને છેેર આપી દઈશું કેમે આમ કરી દઈશું કે તેમ કરી દઈશું એમ. અને પછી આવું બધું કરશે અને પછી મંદિર માં જઈને ભગવાનની આરતી પૂજા કરશે.
પછી એ શું કામ નું.
શું કામ નું એમ. તમારા ચોપડામાં પાપ લખાય છે.
હા.
આ બાબતે છે ને જે ગામડાના લોકો હોય કે ઓછા પૈસા વાળા લોકો હોય ને એ લોકો જ સારા.
હા, એ લોકો એ લોકો ગાય ગાય એટલે પ્રાણીઓને એટલું આમ પ્રેમ આપે એને આવી રીતે કઈ બગાડે પણ નહી.
હા એજ ને. ગામડામાં ગાય ભેંસ ની જે કાળજી લે એવી તો અત્યારે અને અત્યારે તો દૂધ ને દહી ની બ દેવો ધંધો બની ગયો છે ને. તો એના માટે પ્રાણીઓની એટલી તકલીફ આપવામાં આવે ને સ્પેશિયલી જે ગાય હોય ને પહેલા તો કે જ્યાં આ અમુલ ડેરી છે લઈ લો. એના માટે જે ગાય છે એમનું એમને પેલા તો અ ફોર્સફુલી પ્રેગ્નેન્ટ કરવામાં આવે પછી એમનું જે વાછડું હોય તો તો એને લઈ લેવામાં આવે એને ડાયરેક્ટ સ્લોટર હાઉસમાં નાખી દેવામાં આવે પછી એમની જોડે કન્ટિન્યુઅસ મિલ્ક પ્રોડક્શન કરાવવામાં આવે જબરજસ્તી
હમ્મ.
માટે બધું વેચવા માટે અને કેટલા ઇન્જેકશનો આપે કેટલા કેમિકલ વાળું એ મિલ્ક હોય આપણને કઈ ખબર જ નહી.
હા એ છે.
અને બધામાં બધામાં છે ને જાગૃતિ નહી કોઈને કઈ ખબર બી નહી. કેવું થઈ રહ્યું છે મોટા ભાગના લોકોને
તો બહાર પાડે નહીં
હા કારણ કે એ લોકોને એક મોટો હિસ્સો મળતો હોય એટલે કઈથી બહાર પાડે. મને મને તો પ્રાણીઓ બઉ
હા મને પણ ગમે. અ અંયા અમારે ઘરે રોજ બિલાડી આવે તો એને હું દૂધ આપું.
બરાબર મારા ઘરે પણ બિલાડી આવે દરરોજ. એક નાનું બચ્ચું આવે એક મોટો બિલાડો છે અને એક બિલાડી છે ત્રણ જે અને એમનું સ્પેસિફિક ટાઈમ હોય. ટાઈમે આવી જ જાય. અને એમને કૂતરા અને બિલા બિલાડી બંનેમાં છે ને તમને બહુ તફાવત જોવા મળે બંનેના બિહેવિયરમાં. કૂતરા કેવું એમના કૂતરા આઈ જાય આપણી જોડે એમ આપડે સરત બોલાઈ એને તો
હા હા અને આ આમ વાર લાગે આવતા એમ કે કે આપ બીક લાગી જાય ને જલદી કે
હા હા કૂતરા એવું ના હોય કૂતરા બહુ ઓછા તમને કિસ્સા ઉજવા મળશે કે બોહ આમ આમ ગુસ્સા વાળા હોય કે પછી આમ તમને નુકસાન પહોંચાડે પણ બિલાડીઓને બિલાડીઓને એક તો પેલા ટ્રસ્ટ કરતા એમને બો જ વાર લાગે કરે ને તો પણ મારી મારી તો બધી બિલાડી એવુંજ કરે છે ખાવાનું ટાઈમે આગળ પાછળ ફરશે પછી જેવું ખાવાનું આપી દઉં ને પછી તું કર ને હું કર એવું જ કર
હા
પછી ગાય ગાય ને બધાને અને મારા કરતા વધારે તો મારા મમ્મી ને છે. બહ જ લાગણી એમ પ્રાણીઓ પ્રત્યે મેં ભૂકી
હવે સવાર સાંજ આવતી જ હોય.
હા અને જે ગાય અમાર તો અહં જે ગાય રાખે છે ને એવું કેવું કરે છે. છુટ્ટી મૂકી દે છે. અને દોવાનો ટાઈમ હોય ને ત્યારે દિન લઈ જાય છે મારી મારીને. અને લિટરલી બીજ બચારની પૂંછ વાળે અને એને મારે નકરું પેટમાં અને લાતો મારે એવું કરે આપણે નજરોની સામે હા મે અને હું પછી કેવા જાઉં ઝઘડવા જાઉં તો મારા ઘરના લોકો પછી મને કે તું કેમ બોલે છે મેં ઘણી બહુ ટાઈમ પહેલા જ અમારે અં એક ગાય હતી. અચાનક જ રોડ પર બેસી જ ગઈ પડી જ ગઈ મેં બે ત્રણ દિવસ એની સેવા કરી પણ પછી એ પાછી થઈ ગઈ પછી બીજી એક ગાયબી હતી જે છળ અમારા ઘરની પાછળ જ પડીતી. એને પણ મેં બે ત્રણ દિવસ રોટલી નાખી પછી કેવું થયું ખબર રાત્રે સૂતી હશે ને તો કૂતરાઓ એને પૂંછડી તોડીને ખાઈ લીધી.
ઓ બાપા.
હવે એ ટાઈમે એને કેવું કેવું દુઃખ થ યું સ એને આપણે તો વિચારી પણ ના શકીએ. જેની છે ને એ તો જોવા જ નહીં આવ કે જીવતી છે કે મરી ગઈ.
હમ ગાય ને તો આપડે એક દિવસ અને ખાવાનો હવે તો આમ રોજ આપણને આવે મળવા.
હા એ તો દરેક પ્રાણ ને જો ત જમ ખાવાનું આપો વાલ આપો ને એટલે લાગણી થઈ જ જાય તમને છે ને. એક સમયે તમને માણસ જે છે. એ તમને દગો આપી શકે પણ પ્રાણીઓ તો જે છે એમનો એમનામાં ઈમાનદારી હોય. એ તમને એવું અને અને તમે જોશો ને તો મોટા ભાગના મેં તો એવા લોકો જોયેલા છે જે રોડ ઉપર રહેતા હોય પણ એમને છે ને એમની જોડે કૂતરું કે બિલાડું હોય ના ખવડાવતા હોય પણ એનું વધારે ધ્યાન રાખે
હા, એ લોકો જ એ લોકોનું આમ સારું કર્મ કેવાય સારું કર્મ કરે છે.
એ તો અન મને તો એટલું જ છે કે બધા જ અહિયાં જ ભોગવવાના છે પોતાના કર્મો અહિયાં જ એ કરવાના છે બરાબર તમે આજે એમની જોડે જે કરશો એ ફરીને કાલે તમારી જોડે જ આવશે. પ્રાણીઓને દુખ દુઃખી કરીને પ્રાણીઓને શું તમે કોઈ બીજા જીવને પણ દુઃખી કરીને તમને કોઈ સુખ નથી મળવાનું. પછી ભલે તમે ગમે તે. લી યાત્રા માં અને કેવું કરશે ખબર પેલું જે આવે છે ને પેલું અ શ્રાદ્ધ વખત ખબર કૂતરાને ને ગાયને જમવાનું ત્યારે પાછા સૂક્ષ ખાસ આમ શોધ ધૂવા નીકળશે કે કોઈ ગાય દેખાય છે કે નહીં. કોઈ કૂતરું દેખાય છે કે નહી. ત્યારે ખ ખવડાવવાનું હોય એટલે સ્પેશિયલ શોધવા નીકળશે પણ જ્યાં નાખવાનું હોય ને અને લિટરલી અમુ લોકો તો ગરમ પાણી નાખ કે છે ગાય ઉપર.
હા, એને ભોગાડવા માટે.
હા. તો તમે તમને નથી તમે ના ખવડઈ શકતા હોય તો કઈ વાંધો નહીં પણ તમારે નુકસાન કરવાની શી જરૂર છે?
હા, એજને એને કેટલી પીડા થત તી હોય.
તો. મારી મારી છે ને બો પેલા એક બિલાડી હતી. તો અ એનો પગ તૂટી ગયો હતો ખબર ને કો કે કે માર્યું તું કે શું કર્યું તું મને નહી ખબર પણ એનો પગ તોડી નાખ્યો હતો પછી છે ને હું એને સ્પેશિયલ અહીં આણંદ ની એક વેટનરી અ-અ કોલેજ છે. ત અહીં છે ને ઈલાજ ને બધું કરે છે હું તયાં એને સ્પેશિયલ કરીને લઈને ગઈ. અ એને સાજી કરીને લાઈ અને થોડા દિવસ પછી કેવું થયું કે ઘેર પાછી જ ના આઈ. એને થોડા દિવસ પછી પછી મે જોયું ને તો એ ખંડેર માં પડી મરી ગયેલી.
ઓ હા હા!
હવે એની જોડે શું થયું શું નહિ એ તો મને નઈ ખબર પણ, આપણને આમ થોડું દુઃખ થાય એમ કે કેટલા ટાઈમ થી આપડી જોડે કોઈ કોઈ પશુ કે કઈ રહેલું હોય અન પછી આપણને ખબર પડે કે હવે નથી એમને આપડી આ નજરો સામે જ આપણે જોઈએ કે મરી ગયું છે એમ કઈ થયું છે
હા.
તો થોડું ખરાબ લાગે એમ મન તો મેં તો બો રડી ત એ દિવસે
હા દુઃખ થાય ને એટલે આવુ આપણે ને એમ રોજે આપણને મળવા આવે પછી આપની જોડે જ હોય. એટલે પછી યાદે આવે એની
એજને. અને એ છે ને એની કોઈના ઘર નથી જતી ખાલી અમારા ઘરે અ એને ખબર પડી જ જાય અને એના ટાઈમે છે ને આવી જાય કોઈને પજવતી બી નથી કે કશું જ નથી કરતી. અને ખબર નહી આ અમીર લોકો ને શ્રદ્ધા બી એટલી બિલાડીને જોઈએને તો દિવસ ખરાબ થાય બિલાડી ને જોઈએ ને તો આમ. એટલા ભણેલા ગણેલા લો એ જ ને એટલા ભણેલા ગણા લોકો પણ ખબર નહિ દિમાગ
હા પછી બિલાડી રસ્તો કાપ પી ને જાય તો કઈ અપક્ષર થાય એ બધું
પણ એવું હોતું હોય
હા.
પહેલાના સમયમાં કહેતા હતા એવું કારણ કે તેના કોઈ કારણો હતા. અત્યાર થોડી એવું હોવાનું આટલા આધુનિક જમાના તમે એવા વિચારો રાખો તો થોડી ચાલવાનું હતું. અને પ્રાણીઓ પ્રત્યેના અત્યાચાર તો અત્યારથી નહિ કેટલાય ટાઈમથી થતા આયા છે.
હા એજ આ પેલું ચામડી પેલા ઉડની એ પેલા બધા જાનવરોની ચામડી
હા હા હા હા હા હા હા એ તો ચાલતું જ થયું આવ્યું છે કોઈ દિવસ એવું ન થયું કે આ બંધ થયું હોય એ કઈ નહિ ચાલતું રેશે આ બધું તો
હા આપડે તો જેટલું
થાય એટલું કરી જ હા હા. સારું સારું ચલો બહુ લાંબી વાત થઇ ગઈ.
હા હા મળી
હા. હમ.